કેમ છે કેમ છે એલા
હા મેં તો મજામાં છું તું કેમ છે
મેં પણ મજામાં છો
હા કઈ નહી આ બસ કેરી ખાતી હતી
ઓહ અચ્છા
ઘેરી નો મોસમ છે તો
હા એ જ ઉનાળો એટલે તો કેરી જ ખા ખા કરે બધા
તો કેરી ન રાજા કવાય ને છે ને બધી કહેવત
હા ફળો ન રાજા કેરી કેવાય આવ બધી કહેવતો
હા એ પણ ઉનાળાનું માં તો કેરી ખાય જ ને બધા તો પછી કેરી પણ કેટલી બધી જાતની છે તો જો લંગડા હાફુસ કેસર પછી હજી કેટલી બધી કેરીની
સુતાાપુરી રાજાપુરી
હમ હમણાં તો પણ ફેમસ તો છે કેસર જ ફેમસ છે વલસાડમાં હાફુસ અને કેસર પણ વધારે આઈ થિંક મારા ખ્યાલથી તો કેસર જ ફેમસ છે હે ને
ના ના આમાં તો ખોટી છે વલસાડમાં હાફુસ ફેમસ છે
પણ મેં હાફુસ તો કાઢી છે પણ મને કેસર વધારે સારી લાગી વલસાડની
હા એ તો છે પણ એમ ફેમસ કહેવાય ને તે હાફુસ છે પણ મને પણ કેસર જ ગમે છેો
હમ પછી મસ્ત કેરી નો રસ કેરી કાપીને ખાઓ તેનો રસ પુરી સાથે ખાઓ શાક કેરી નો રસ મહારાષ્ટ્રય ડીશમાં તો ખબર ને શાક હોય પેલું યલ્લો વાળ્યું પછી પુરી હોય અને રસ હોય કેટલું બધું મસ્ત મસ્ત ખાવાનું લાગે
હા એજ ને અને ઉપરથી હા તું બોલ
અને જમવાની પણ વેરાયટી ઓ રસ હોય તો બધા બધું બીજું છોડીને રસ જ પીવામાં ધ્યાન આપે કેમ કે રસ ભાઈ ઉનાળામાં તો મળે ખાલી
એજ પછી તો કેટલા બે તો એમ સીઝન હ એમ રેવા પડે કેરી ન સીઝન આવે ત્યાર હ તો
હા અને કેરી ના સિઝનમાં મેઈન તો કાચી કેરી મસ્ત ધોઈને કાપીને એનામાં મરચાંને મીઠું નાખીને ખાવાની જે મજા આવે
એજ એજ મને બી
હા
મને પણ કાચલી કરી એી બોજ એટલે બોજ ભાવે કેટલું મીઠું અને પેલું નમક મરચું એ બધું નાખીને કેટલું મસ્ત લાગે
એજ તો પછી તેના અથાણા બનાવે તે ગુજરાતી અથાણા પછી યુપી સાઈડના અથાણામાં અથાણા કેટલા સરસ લાગે દાળ ભાત સાથે
એજ ને કેરીની કેરી ન અથાણું તો બહુ જ એટલે બહુ જ મસ્ત લાગે મને તો ખીચડી સાથે ખાઈ શકે આપડ પછી દાળ ભાત સાથે
હમ પણ હા પણ અથાણા છે તે કેરી નો જે અથાણા છે ગુજરાતી વાળો અથાણા, તે તો દાળ ભાત સાથે જ મસ્ત લાગે, તીખા, ખાટા, મીઠા બધા જ બધા જ ટેસ્ટ આવે એના અંદર.
હા એ તો છે. તને ખબર છે મારી ઘરે તો બહુ અર્થા એમ બને પણ મને એટલું ની ગમે જેટલુ મારી ફ્રેન્ડ ને તા અથવાણું બનેને તે વધારે મને ગમે, કેમ કે જરાક કડક કડક અને ક્રંચી ટાઈપ નું હોય અથાણું એકદમ ખાટું, તી ખુ બધું ફ્લેવર આવે એમાં.
હમ્મ, તને ખબર અથાણા કેવી રીતે બને?
ના, એ તો ની ખબર, તને?
મને ખબર છે, જો મેં જોયું છે જ્યાં સુધી ત્યાં સુધી મને ખબર છે કે અથાણામાં જે કેરી હોય એને પેલા એને ધોઈ લઈશ, પછી તેને અમ જે મોટા મોટા પીસ તેને કાપી લઈ, પછી છે તેને પેલા જરાક સુખવી લે, પછી તેમાં જે હળદર અને જે અ મીઠું હોય ને તે નાખી ને તેને સુખાવા મૂકી દે તડકામાં, પછી તેને લાવી જે સુખાઈ જાય બે દિવસ કે એક દિવસમાં, તો પછી તેમાં એ લોકો છે ને બધા જે મસાલા આવે ને આપણા જો મે થી થઈ ગ્યું, ડ્રાય ચીરુ સોફ, એ બધાને અ જરાક એ લોકો શેકી લે એટલે કે ફ્રાય કરશે, પછી એ સાઈડ પર મૂકશે પછી તેમાં બધા મસાલા હલ્દી હળદર થઈ ગ્યું, મીઠું થઈ ગ્યું, લાલ મરચું થઈ ગ્યું, પછી અ પેલું હિંગ, હિંગ તો મેઈન છે, પછી તેમાં તેલ જરાક લેશે, જો પેલા આ બધા મસાલા નાખી દેશે આપણે પેલામાં કે પેલું કરી લીધું ને આપણે ફ્રાય તો તેને મિક્સરમાં પીસી લેશે પછી તેઓ બધું મસાલો નાખી દેશે કેરીમાં એ હાથ થી, પછી પેલું ખાંડ હોય ને તેનું પાવડર પણ નાખી દેઈ પછી તેલ ને છે તેને ગરમ કરે, પછી જરાક વાર ઠંડુ કરવા મૂકી દે પછી તેના પર કેરી જ્યાં સુધી તેલમાં એમ આખી પલળી ની જાય ને ત્યાં સુધી તેલ નાખી દે, પછી તેને ઢાંકીને મૂકી દઈ, પછી બે દિવસ બાદ તેને ખોલવાનું એટલ મસ્ત લાગશે ને કેરી.
અચ્છા હા અને તને ખબર કે શિયાળામાં મને છે ને એમ રાતના ટાઈમ પર અને બપોરે છે ને પેલી અ ગોડો ની આવે બરફનો ગોડો ખાવા જોને બોજ એટલે બોજ ગમે.
હા પણ હમણાં તો ઉનાળો ચાલતો છે ને તો ઉનાળામાં જ કોડો મજા આવે, તેમ તો કેમ કે ગરમીમાં જ ઠંડી છે. હમ્મ.
મેં જરાક છે ને ક અ કન્ફ્યુઝ થઈ ગેલી હતી.
હા તને એમ બી તું કન્ફ્યુઝ જ થઇ જાય આ બધામાં હે ને? શિયાળો ને ચોમાસું, ચોમાસું ને ઉનાળો ને એમ બધું જ કરી દેઈ.
એહેજ પળ છે ન એવું છે ને કે આજે લાગે હમણાં મને ભૂખ લાગી જ છે ને એટલે
હા એટલે માથું કામ નથી કરતું દિમાગ તારું.
હા એ જ હમણાં જરા કઈ ખાઈ લેયને હું કહેવાય એમ બી ઉનાળું છે ને તો કેરીજને મસ્ત કાપા ને ખાવા.
હા, એ જ તો, કેરી તો ભાઈ કેરી છે.
અને તને ખબર કે કાચી કેરી તો કેટલી બધી ડીશ બને, આઈસક્રીમ પણ બને, પછી પેલું આમ પન્ના, મોરબ્બા અને બી
એ બધું, આઈ થિંક પાક્કી કેરીથી બને મું રબ્બા પેલું જે કેવાય ને છુંદડા હા એ તો પાકી કેરી નું હોય, પછી આમ પાપડ બને, પછી અ કુલ્ફી બને તેની ગ્રીન વાલી કુલ્ફી કાચી કેરી યુઝ થાય જરાક અને જે કુલ્ફી હોય ને પેલી યલ્લો વાળી? તે પાકી ક બન બને તેમાં તો શું કરે લોકો પેલી જે કેરીની ગોટલી હોય તે કાઢી લે પછી ના અંદર જે કેરી આપડણે જે બધું કેરીનું જે નીકળે ને અંદર થી યલો વાળું ભાગ પછી તેમાં જરાક કંડપ પેલું કંડિશન પેલું કઈ મિલ્ક નાખે કન્ડે મિલ્ક એવું કઈ આવે એ નાખે પછીો ફ્રેશ ક્રીમ નાખે પછી મિક્સ કરી દઈ અને એનાંદ નાખી દઈ અને ફ્રીઝરમાં મૂકી દે પછી એને કાઢે ને ત્યારે એમ છોડીને એકદમ કટ કરે ને તો એકમ કુલ્ફી જો બની જાય હમ એવી રીતે બને મસ્ત જ પછી રાત્રે ખાવાનું ઠંડુ ઠંડુ
એજ ને અને પછી તને ખબર કે અ પેલું પણ બને કાચી કેરીથી પેલી હું ક દાળ પણ બનાવે્યો બધા
હા દાળમાં હા દાળમાં એ લોકો કાચી કેરી નાખ નાખી દઈ પછી મસ્ત ખાટી ખાટી લાગી અને ચટ પણ બનાવે એકદમ મસ્ત તેના અંદર જો કોઈકઈ શું કરે રોસ્ટ કરે કેરી ને પછી તેમાં લસણ મરચા પણ રોસ્ટ કરી દેવી અને ટમાટર પણ પછી તેને ટામેટા હોયને રોષ કરી દે પછી તેમાં મિક્સરમાં પીસ એમ મિક્સરમાં તેને એમ કરી લે પછી નાખી દે અંદર થી મીઠું મીઠું અને કોઈ કો લોકો ખાલી કેરીને મરચા સાથે એમ મિક્સરમાં પીસીને ખાઈ લે દાળ ભાતી ને રોટલી સાથે પણ ખાય છે થેપલા સાથે વધારે મસ્ત લાગશે
હા ને મને તો ચટણી બોજ ગમે તો કેરીની બધી ડીશ બ ગમે જો
હમ અને કાચી કેરીની કાચી કેરી તો હમણાં સેવ પુરી પાણીપુરી માં બી ના ખેતે
એ અને ભેલમાં પણ એ કે ભેલમાં તો હજુ મસ્ત લાગે છે કાચી ને કેરી નાખી મૂકે એ જ અને ઉનાળામાં તો બસ કેરી પછી બરફ ન ઘોડો અને એ બધું જારું લાગે બાકી
હમ ગરમી તો બાપરે એ બહુ છે એટલે તો જ્યાં સુધી આપડા કેરી વેરી ખાઈને જરાક ઠંડુ લાગે કે ઠંડો ઠંડો રસ પી લઈએ કેરીનોો પછી ઠંડી ઠંડી કેરી કાપીને ખાઈ લઈએ પછી બહાર જઈએ તો ગોળો મરી જાય આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો ગરમી માં તો બીજું શું કરે આવું બધું છાાસ પી લઈએ રાત્રે દ બપોરે છાંસપી લઈએ
એજ મેં તો છે ને હમણાં ઉનાળા ઉનાળામાં છે ને બહાર જવાનું એમ બંધ જ રાાગતી છે વધારે પડતું કેમ કે બપોરે કેટલો તાપ હોય એમાં મારથી બહાર તો જવાય જ નહી અગર બહાર જવાનું બાય ચાન્સ આવી બી ગયું ને મેં તો પાણીની બોટલ બધું લઈને જાઓ
હા પછી બીજું બોલ ને તું મસ્ત ત્ર
હા મેં કું ને તને બીજું પણ અને એક તો છે એક તો આટલી ગરમી પડતી હોય ને જયારે ઉનાળાનું સીઝન સીઝન આવી જાય ત્યારે મેં ગ્લુકોઝ એ બધું બી રાખી મૂકો અને લીંબુ પાણી બધું બનાવીને જ રાખું જેમ કે પી પી કરું ડિહાઈડ્રેશન ની થઈ જાયને એટલે
હા મેં પણ એ બધું તો કરું જ ઇલેક્ટ્રિકને બધું પી્યા કરું પણ પછી રાત્રે તો જરાક આંટા મારવા જવા પડે ગરમી માં ઠંડી ઠંડી હવા આવે એટલે
હા એજ ને આંટો તો મારવો જ પડે પણ બપોરે કેટલી ગરમી લાગી તો છે ને પ્રદુષણ ને લીધે હજી ગરમી થતી છે
હમ ઝાડવા નથી ને લોકો કાપી મૂકેલા છે બધા ઝાડવા એટલે પછી આપણને ઓક્સિજન કાંથી જ મળશે
એજ ને એક તો આપણા સાઈડ ન તો એટલું કઈ નહી પણ બીજા બીજા રાજ્યોમાં તો કેટલી ગરમી પડતી હોય તા તો રેડ અલર્ટ જાહેર કરી મ હા
હા.
મને એમ ઉનાળો ગમે પણ છે ને વધારે નહી ગમે એમાં બસ ક્યારે સારી લાગે, બાકી ઉનાળો એટલું નહી ગમે મને શિયાળો એમ ગમે જાય એક ટાઈમ પર.
મને પણ શિયાળો ચાલી જાય.
એજ ને પણ આ ઉનાળામાં તો બાપ ર બાપ, પણ એ સારું હોય કે એમાં વેકેશન મળતી હોય.
હા એ તો છે જ.
મેં તો બી છે અગર ઉનાળામાં વેકેશન ની આપતી શાળાઓ ચાલુ રહેતી હો તો હું થતી બધા ન હાલ, આટલી ગરમીમાં.
એજ તો.
બધા એમ ક્લાસમાં બી કેવી રીતે બેસ તે?
હમ પણ પહેલાના ટાઈમમાં છે ને પહેલાનો જે સમય હતો તેમાં આટલી ગરમી ના લાગતી જેટલી હમણાં લાગે છે.
હા એ તો છે હમણાં મેં કીધું ને તને પ્રદુષણ જાળવા આવતું
હા ડબલ્યુ એચ ઓ નું પ્રમાણ કેટલું વધી ગયું છે.
પણ હું આપડે પણ શું કરીએ. આપણે એક વસ્તુ તો કહી શકીએ વૃક્ષો વાવી શકીએ.
હા એજ વૃક્ષ રોપણ કરવું આપડે છે ને, લોગો આપણું કે વૃક્ષારોપણ કરો, રોજ એક એક પોતાના ઘરમાં વૃ વૃક્ષ વાવો પાણી આપો. આસપાસ પાણી જરાક નાખ આખો, પછી આમ ગરમીમાં મેન તો પશુ પક્ષી અને એ લોકો માટે પાણી મૂકવાનું જરૂરી છે લોકોને પાણી મળવું બહુ જરૂરી છે. કેમ કે નદી નાળા તો બધા સુ કઈ ગયા છે આપણા ત્યાં.
હા નહી એ પણ છે તો આ ઉનાળામાં તો નદી નાળં બી સુકાય જે કુવાઓ તો ખાસ કરીને.
કુવાઓ તો બચ્યા જ કાં છે.
છે, આપણા તો આવું હાલ છે તો ગામડાઓમાં તું તો વિચાર કેવું હાલ હશે.
હમ એટલે જ બધાને પોતાના ઘરની પાસે કુંડો જળક રાખો આટલું જેમાં ગાયો, પછી પશુ પક્ષીઓ પાણી પી શકે તેવું જ મુકો કઈ જેમ કે એ લોકો તો પાણી પીએ, આપડે તો પી લેેશું પણ એ લોકોનું શું થશે?
હા એ જ એટલે ચબુતરામાં પેલું પાણી વાળું એ બધો રાખવો જ જોઈએ.
હમ, પછી સ્થાનિકમાં પણ ગાયો માટે પાણી ને પછી ખાવા માટે એ બધું રાખવું જોઈએ.
હ અને એમ જ સ્થાનિક જગ્યા ઉપર હે ને એક માણસો માટે પણ જે લોકો એમ ચાલતા ચાલતા હોય, અને તડકામાં એમ ફરતા હોય પાણીની બોટલ અગર નીળ આવે એ લોકો માટે પણ આપણા ત્યાં ખબર જગ્યા પર છાસ અને પાણી
હા હા એવી વ્યવસ્થા કરવી જો જોઈએ પન ખરેખર જરૂર છે આગળ ગરમીમાં એવી વ્યવસ્થા હોવી જ જોઈએ, કે આપણેે એ લોકોને છાસ પાણી આપી શકીએ હવે લોકો કામ કરતા હશે પાણીની બોટલ, ન લાવ્યા તો પાણી જતું ખાલી થઈ ગયું હોય બોટલમાં તો એટલીસ્ટ સ્થાનિક જાહેર વ્યવસ્થામાં આવું વ્યવસ્થા કરશે, તો એ લોકોને પાણી છાસ મળશે તો ખરી.
એજ ને અને પછી એ લોકોને સારું બી લાગશે કે પાણી અને છાસ, છાસ તો રાખવી જ જોઈએ પાણી રાખે કે ન રાખે.
હા ચાલ તો હવે આપણેે, અ મળીએ કશે જઈએ ગરમી લાગતી છે તો.
હા એજ પણ કા, અહિયાં તો બધા પેલું વોટર પારક એ બધું જ ક્યાં જ ફરવા જ
હારુ તો કઈ નઈ ચાલ મળીએે મેં તને પછી ફોન કરો આપડે જીએ તો હે ને
હા હા સારું ચાલ બાઈ હાને હ